હલો કેમ છે કાવ્ય?
બસ મજામાં તું કેમ છે?
બસ હું પણ મજામાં છુ. આજે આપણે બહારનું ખાવાનું અને ઘરનો ખોરાક વિશે આપણે વાત કરીએ?
હા જરૂર.
મારે મારો તો આ વિષય ખૂબ જ મહત્ત્વનું છે અને મને આ વિષય પર વાત કરવું તો ખૂબ ગમે કેમ કે મને ખાવું તો વધુ ગમે છે. તો તને બહારનું ખાવાનું કે ખાવાનું ગમે છે?
હા મને પાનું ખાવાનું બહુ જ ગમે હું ક્યારેક મિત્રો સાથે પીઝા, પાણીપુરી કે સેન્ડવીચ એવું બધું ખા ખાતી હોઉં છું. મને વધારે આમ સ્ટ્રીટ ફૂડ બઉ ગમે. ખાવાનું તને?
મને ગમે પણ બહુ નહીં મને મારી મમ્મી કહે કે જ અ મારી મામ્મી કહે છે કે વારંવાર બહારનું ખાવાનું એ સારું નથી એમ તો ઘરનું ખાવું સારું.
હ હા તારી મમ્મી સાચું જ કે છે, કેમ કે બહાર ના ખોરાકમાં છે ને ઘણી વાર તેલ મસાલા મીઠ બધું વધુ હોય છે અને આપણને ખબર બી ના હોય કે તેઓ શું સામાન નો વપરાશ કરે છે, તે કઈ રીતે બનાવી રહ્યા છે?
હમ બરાબર તને વધુ માહિતી છે, તો પણ તું કેમ બહાર નુ ખાય છે.
હા હું એટલું બધું નહી પણ ખાતી પણ ક્યારેક ફ્રેન્ડ સાથે કે કોઈ દિવસ બહુ જ ખાવાની ઈચ્છા થઈ જાય તો અમે લોકો ખાવા જતા હોઈએ છીએ.
બરાબર અને ક્યારેક ત્યારે અ મેં સાંભળ્યું છે, કે ત્યાં તો સ્વચ્છતા વિશે બી. પણ ખાતરી હોતી નથી આપણને
હા સાચી વાત છે, અમુક જગ્યાએ સ્વચ્છતાની ખાતરી રાખતા નથી તેના લીધે જો ખોરાક સ્વચ્છ ન હોય. તો આપણને ઘણી વાર પેટની તકલીફ પણ થાય છે, કે આપણે બહારનું ખાધું હોય તો આપણને પેટમાં સખત દુખાવો થવા લાગે છે.
બરાબર તમે તો સ્વચ્છતાની બી અટલી બધી ખબર છે, ખાતરી છે, તો ભી તુ બાર નુ. બધારા ઘર વાળા તને કાય કેહેતા નથી?
હમ મારી મમ્મી તો કે છે, કે આપડે તો ઘરનું જ ખાવું જોઈએ. હું તો મને મારા ઘરના દાળ ભાત શાક રોટલી કઢી ખીચડી એ તો મને બહુ જ ભાવે.
તું પણ ખાતી જ હોયસ કોક દિવસ તો.
પણ હું તો સ્વચ્છ જગ્યાએ જઉં છું.
સારું ચલ ચલ હું બીજો સવાલ પુછુ. તો શું આપડે બહારનું ખાવાનું બિલકુલ ના ખાવું જોઈએ?
ના ના બાર નુ ખાવું છે. બઉજ બઉજ માત્રામાં ના ખા. હા બહુ માત્રામાં ના ખાવ જોએ કે તમે રોજ રોજ બાર ના ખાઈ શકો. કોક દિવસ તમે ખાઈ શકો બાર.
હમ તારા મતે ઘરનો ખોરાક કેમ સારો હોય છે.
કેમ કે તે તાજો હોય તે આપડા નજરો સમક્ષ બનતો હોય છે. આપણને ખબર હોય કે આપણા ઘરે બધો સારો જ સામાન આવતો હોય તે પૌષ્ટિક હોય. એટલે બહાર ના જેવ ત્યાં હાજીન ઇસ્યુ ના હોય કે તે ઘરમાં પ્રોપર સ્વચછ તા બી જળવાઈ રહે છે તો તેનાથી આપણા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી.
બરાબર આપણે બા ઘરનો ખોરાક આપણે આપણા સામે બનતો હોય છે જો ચોખ્ખા ઘી થી બનતો હોય છે ચોખ્ખા તેલથી બનતો હોય છે તો આપણા માટે સારું છે એ પૌષ્ટિક ખાવાનું કહેવાય આપણા માટે તો તને ઘરે સૌથી વધારે શું ખાવું ગમે.
મને. ઘરના દાળ ભાત બઉ ભાવે પછી રોટલી શાક ખીચડી કઢી. એ બધું અમુક ખોરાક છે જેવું બઉજ ખાય દાળ ભાત તો મને રોજ આપે ને તો હું રોજ ખાઉં ઘરના તને શું વધારે ભા.
મરે બી ઘરનું શાક છે રોટલી છે. દહીં છે ઘરે બી દહીં બને પછી. ભલે આપણને આવી રીતે પીઝા ખાવાની ને. બધું ખાવાની ઈચ્છા થાય તો બી એ આપણે ઘરે બી બનાવી શકીએ છેએ તાજું અને સારું. તો એ મને બ વધારે ગમે છે.
હા હા સાચી વાત છે. પણ તો બી બહાર જેવો ટેસ્ટ આપણે ઘરમાં બનાવીએ ને તો નથી આવતો એટલે પછી મને એવું થાય કે બઉજ ઈચ્છા થય ને તો હું બારેજ જઈને ખાઈ આવું.
બરાબર અને ઘરમાં આપણે અ શું ખાઈએ છીએ અ તો આપણને નિયંત્રણ કરી શકે છે.
આપડે ઘરમાં આપડે ઓછું તેલ ઓછું મીઠું એ બધું ઓછું એવું નાખેલું હોય તો આપણે દાર ભાત ને બધું એ બધું જ ખાવું જોઈએ ઘરે તો.
બરાબર જેમ કે આમ પીઝા છે. બર્ગર છે ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ બધા બહારના ખોરાક તો ઘણી અ ઘણી વાર જંક ફૂડ બી જંક ફૂડ હોય છે અને તેથી આપણને શું એક બીમારીઓ બી થઈ શકે છે આપણને પેટમાં દુખી શકે છે આપણને કઈ અ લોકોને એસિડિટી થઈ જતી હોય છે જેથી લોકોને વારંવાર દવા લેવી પડતી હોય છે. તો આપડે હું તો એવું કહું કે લોકોએ વધારે પડતું તો ઘરનું જ ખાવું જોઈએ.
હા તને શું લાગે બાળકોને પણ બહારનું ખાવાનું ઓછું ખાવું જોઈએ.
હા બાર બાળકોને તો ખાસ કરીને બહાનનું ખાવાનું તો ના જ ખાવું જોઈએ કેમકે અત્યારે તેમની જે વિકાસ માટે તો પૌષ્ટિક ખોરાક જ વધુ જરૂરી છે એમના એમને જે એનર્જી જોઈતી હોય જે શક્તિ જોઈતી હોય વાંચ વામાં અહીંયાથી સ્કૂલે જવામાં સ્કૂલેથી ટ્યુશન જવામાં તો એ લોકોને પૌષ્ટિક ખોરક
હા સાચી વાત છે બા બાળકોની અ બાળકો એ ઘણું જ ખાવાનું જ ખાવું જોઈએ. તને શું લાગે બહારનું ખાવાનું આપડે ક્યારે ખાવું જોઈએ?
આપણે બહારનું ખાવાનું રોજ ના ખાવું જોઈએ આપણે ક્યારેક જન્મદિવસ છે આપણે ક્યાંક કોઈ બાર પિકનિક ઉપર ગયા છે અને અથવા તો કોઈ ખાસ પ્રસંગ હોય. ત્યારે આપણે ખહી શકીએ અને પણ રોજ રોજ ના ખાવું જોઈએ.
હમ સાચી વાત છે તારી.
આપણે વધુથી વધુ છે ને ઘરે બનાયેલો અ ખોરાક ખાવો જોઈએ અને ઘરે જ્યારે મમ્મી બનાવતી હોય. ત્યારે આપણે એની મદદ બી કરવી જોઈએ તો તું શું ઘરે રસોઈ કરવામાં મદદ કરે છે?
હા હું ઘણી વાર મમ્મી ને રોટલી રોટલી કરવામાં મદદ કરું છું દાળ ભાત બનાવું છું.
એ બધા કામ માં હું મમ્મી ને મદદ કરું છું તું મદદ કરે છે?
હા હું તો ઘણી વાર મદદ કરતી હોઉ છું હું તો ક્યારેક ક્યારેક જમવાનું બી હું જ આખા ઘરનું હું બનાવતી હોઉં છું. તો મમ્મીને શું થોડુંક ક્યારેક આરામ મળે તો એ મમ મ ઘરમાં રસોઈનું થોડું જ્ઞાન હોવું એ તો જરૂરી જ છે અને ખાસ કરીને એમાં મદદ કરાવું એ તો સારી વાત છે.
હા સાચી વાત છે તો આપડે ફળ અને લીલા શાકભાજી પણ રોજ ખાવા જોઈએ.
હા એ તો શરીર માટે ખુબ જરૂરી છે. શરીરને વિટામિન જોઈએ શક્તિ આપે એ એ અને ગ્રીન ગ્રીન શાક લીલા શાકભાજી અને આપણે ફળ તો ખાવા જ જોઈએ. અને લીલા શાકભાજી તો આપણને આંખો સારી કરે છે, આપણને કોઈને ચશ્મા નથી આવતા એટલે લીલા શાકભાજી જે તો જરૂર ખાવા જોઈએ.
હા હા ફળ તો મને પણ ખુબ જ ભાવે છે એટલે હું તે એનું રોજ સેવન કરું છું. તારે પણ કરવું જોઈએ.
હા હું તો ફળનું તો રોજ સેવન કરું છુ જોડે જોડે લીલા સાકભાજી નું ભી સેવન કરું છું તું શું લીલા શાકભાજી નું સેવન નહીં કરતી?
હા લીલા શાકભાજી ખાઉ છું પણ અમુક અમુક શાકભાજી હોય જે મને પસંદ નથી આવતા તો હું એને ખાવાનું ટાળતી હોઉ છું.
બરાબર તો તું એની એની જગ્યાએ શું ખાય?
હુ એની જગ્યાએ કોઈ બી અથાણ હોય કે અથાણુંને એવું ખાવાનું વધારે પસંદ કરું છું જયારે મને કોઈ લીલા શાકભાજી ના ભાવતા હોય ત્યારે
બરાબર પણ શું દરરોજ ઘરમાં લીલા શાકભાજી બનાવે અને એક દિવસ છોડીને એક દિવસ તને ના ભાવે તો તું અથાણો અને એવું બધું ખાય તો એ બી તારા સ્વાસ્થ્ય માટે સારું નથી એમાં એના એનાથી ઘણા બધા સ્કીન પ્રોબ્લેમ થતા હોય છે કેમ કે એની અંદર ઘણું તેલ હોય છે તો તારે એવું ના ખાવું જોઈએ.
હા હું એટલી બધી માત્રામાં પણ અથાણું નથી ખાતી એવું કોક દિવસ ભાગ્યે જયારે શાક ના ભાવતો હોય કે બધા શાકભાજી એવું ના હોય કે રોજ દિવસ ના ભાવે કેમ કે હ અથાણું નું પણ ખુબ જ ઓછા માત્રામાં સેવન કરું છું.
બરાબર અને જો તારા અ મિત્રો બહાર જવા જવા કહે તો તું શું કરે?
હા અમે જઈએ છીએ પણ હું એ લોકોને કહ આપડે બધા સ્વચ્છ જગ્યાએ ખાવા જવું જોઈએ અને આપણે બહ વધારે માત્રામાં જંક ફૂડ ના ખાવું જોઈએ.
અને તે પણ એ લોકો પણ મારી વાતથી સહેમત થતા હોય છે.
બરાબર પણ અમારામાં શું છે અમારા અમારા અમારું બી એક ગ્રુપ છે અમારી એક વ્યક્તિ છે. જે અમે અમે અમે અમે મિત્રો જતા હોય અને ત્યારે અમે તેને કહીએ ને કે ચાલ અમારી જોડે ત્યારે એ આવે બી છે પણ. એની એક ટેવ બહુ ખરાબ છે. કે એ બસ ખાલી ક્યાં મને સસ્તું મળે છે ને એ જોઈને ત્યાં ખાવા જાય છે. એ સ્વચ્છતા ની તો કાળજી રાખતી જ નથી અમારે એને કેવું પડે કે ખાલી ડિસ્કાઉન્ટ જ એ માત્ર એક. એ એવું નથી કે હા ભાઈ અહંયા ઓફર છે તો આપડે અહિયાયા ખાવા જતા રહીએ આપણે સ્વ પોતાનું બી ધ્યાન રાખવું જોઈએ તો અમે એને એને એવું સમજાવીએ છીએ કે જ્યાં અત્યાં ના જતું રહેવું જોઈએ સ્વચ્છ જગ્યાએ જવું જોઈએ.
હા તમારે સમજાવું જોઈએ તેને આ બધી. આવી વિશે જ્ઞાન આપવું જોઈએ ત્યાં તારે કે તે પણ સ્વચ્છ જગ્યાએ. થાય.
હા બરાબર છે હું બી હવે હું બી એને હવે. સમજાવું છું અને સમજે છે થોડું થોડું. કે જ્યાં ત્યાં કઈ બી રીલ જોઈને મોકલી ને.
હમ.
અને ત્યાં આજુબાજુ પહેલાં સ્વચ્છતા જોઈએ કે જોવેએ કે કેવું છે શું નહીં. પછી. ખાવાનું ખાય તો સારું છે.
સારુ છે મ નેતા. હું બઉ ટ્રાય કરીશ કે હું જંક ફૂડ ઓછું ખઉં અને ઘરનું ખાવાનું વધારે ખઉં.
હા તારા માટે પ્રિય વસ્તુ ઘરની ખાવાની વસ તો હવે જોઈએ બહારની નહીં.
હા થેન્કયુ મને માહિતી આપવા માટે.
હા ઘણી વધુ માહિતી માટે મને સમ
હા સંપર્ક કરીશું બાય.
હા વાઈ.